હા.
કઈ બાત હ વિકાસભાઈ?
અમે જુનાગઢ.
જુનાગઢ કઈ બાજુ રહેવાનું?
અમારે રેવાનું પીજીમાં.
કઈ પીજી છે?
બીજી સનાતન બોય હોસ્ટેલ.
હો એમ છે ત્યાં શું જમવાનું કેવું આવે?
જમવાનું તો બાર થી લોકો મગાવે છે.
હમ્મ.
જે પ્રમાણે લોકો ન ઓર્ડર હોય એ પ્રમાણે જમવાનું આવે
એ આમ છે. તમે બહારથી ઓર્ડર કરતા હોય ને?
હોટલ માંથી અથવા રેસ્ટોરન્ટમાંથી લઈ લઈને ખાઈએ છેએ.
એ તમે હાથે નહી બનાવતા?
આથે સુવિધા ઉપલબ્ધ જ નથી આ કઈ.
અચ્છા એમ છે શું પીજી ના પૈસા શું છે?
પીજીમાં એક મહિનાનું દસ હજાર થી બાર હજારની વચ્ચે થાય છે.
ઓ તો તો તમને માથે નહી પડતું હોય.
માથે તો પડે ને.
એમ છે. શું કરો શું જુનાગઢમાં નોકરી?
જુનાગઢ માં પાર્ટ ટાઈમ જોબ ને કોલેજ.
શું કઈ કોલેજ છે?
કોલેજ અમારે મિસ્ટર સહજાનંદી આર્ટસ કોલેજ.
એમ છે. શું કયો સબ્જેક્ટ મેન સબ્જેક્ટ?
લોજી.
અચ્છા એમાં શું આવે? સાયકોલોજીમાં અંદર શું આવે તમારે?
સાઇકોલોજી માં લોકોનું બ્રેન્ડ વિશેે એમાં કાઉન્સલિંગ કરવાનું હોય છે. એમાં અલગ અલગ લોકો ના વિચારોને સમ સમજવાના આવે
એમ છે. શું તમારે આગળ કોલેજ પછી શું આગળ કરવાનો વિચારે?
કોલેજ પછી આગળ તો સાયકાટ્રીિસ્ટ બનવાનો વિચાર છે. કેમ કે ભવિષ્યમાં સાયકાટ્રીિસ્ટની માગું બહ વધુ થવાની છે. એવીશે શક્યતા દેખાડે છે. આજનું પબ્લિક.
એમ ચે પણ એવા સાઈટથી ઘેરે ઘેરે આમી પડ્યા જ હોય છે. આજના જમાનામાં. તો તમે કક અલગ વિચાર કરો તમારા ભવિષ્ય વિશે ફ્યુચર વિશે.
મારા ફ્યુચર તો બસ એજ એજ છે. કેમ કે અમારે મેન સબ્જેક્ટ મેન સબ્જેક્ટ ના આધારે અમને જોબ મળવાની શક્યતા મળે.
એમ છે. પણ તમારે ભવિષ્યમાં કઈ બિઝનેસ ચાલુ કરવો હોય તો એના મગજમાં વિચાર કં આવે
બિઝનેસ માટે તો ઘર વખરીની બિઝનેસ સ્ટાર્ટિંગ કરી શક્યું કેમ કે જે ઘરમાં ગૃહ ઉદ્યોગમાં ચાલતી વસ્તુઓનો તો થોડો ઘણો ઉપયોગ કરે લોકો તો આગળ બિઝનેસ કરવાનો વિચાર પણ આવી શકે.
જો તમારે બિઝનેસ કરવો હોય તો સરકાર તમને લોન આપે છે ખબર હે ને
હા હા બેલો સરકાર તરફથી ઘણી સહાય મળે છે એમાં
હા તો તમારે સા પ્રેક્ટિસ કરતાં એના કરતાં તમારે ખુદનો બિઝનેસ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ કરો ને તો અત્યારે માર્કેટ ને તમારું નામ બને અને તમારે ઊચી પહંચાે સમજ અને તમારી ઇન્કમ એક સાઇટથી સારી થઈ જાય
ઇન્કમ તો એમાં પછી લોકોનો વિશ્વાસ પણ હ ધરાવવો પડે ને તો કસ્ટમર વધે ને આપડા
પહેલા તમારા સ્ટાર્ટિંગમાં લોસ જાશે પણ જે તેમ તમે આમ કસ્ટમરનો વિશ્વાસ ટ્રસ જીતશો એ પ્રમાણે તમારો બિઝનેસ આગળ વધશે એમ નહ કે બીજા બધા બિઝનેસ માં ના બિઝનેસ તમે ગમે સ્ટાર્ટ કરો એક વખત તો લોસ આવશે જ ભવિષ્યમાં એનાથી ડરવાનું નહ એ બિઝનેસ ખુદ સ્ટાર્ટઅપ કરવાનો
ધજના વા બિઝનેસ તો સ્ટાર્ટ કરવો પણ એના માટે પોતાની આવડત આવડત ધરાવી પડે પોતે કઈક કરી દેખાવું પડે તો કૌશલ્ય પણ સ્કીિલ ધરાવી પડે નેને
હા તો તમારામાં એક સ્કેલ છે કે ડેવલપમેન્ટ કરવી પડે એમ છે.
ન નહી સ્કીિલ તો શીખવી તો પડે જ
તો એના માટે તમારાલગ કે કોર્સ કરવ પડે
કોઈ કોર્સની માહિતી કે કોઈ પ્રકારનું કઈ અમારા માટે માટેઈ ઉપયોગી એવું માહિતી મળી નથી અમને
સારું શું હવે કોલેજ પછી એમ એ કરવાનું ચ્યારે પીએચડી કાંય આગળ પ્રોફેસર બનવાનું કે ખાલી સાઇક આટ્રેસ્ટને બિઝનેસ
અને પીએચડી પણ કરવાનો વિચાર છે જો થોડું ઘણી આવડત ધરાવીવી તો
અત્યના સમયમાં ડિગ્રી કોઈ માંગતું નહી અત્યારે તમારામાં સિકલ કેવી છે ને એના ઉપર વાત થ સ્કેલ ઉપર તમારી ઇન્કમ ચાલુ થાય એમ નહી કે તમે ડિગ્રી લઈ લો ડિગ્રી જ આજકાલ ગમે ને પા ડિગ્રી પડી છે પણ તમારામા જેટલી સ્કીિલ હશે ને એ પ્રમાણે તમારો માર્કેટમાં નામ આવશે સ્કિલ સ્કિલ અને આવડત વધુમાં વધુ શીખો
સ્કીલમાં તો કોઈ સ્કીલ આમ ખરી કે કે જે આ મારા માટે વધુ ઉપયોગી થાય ને મારું ભવિષ્ય પણ એમાં બની શકે
જો તમે રિક્સ લેવા માંગતા હોય ને ઓછા રીસે વધુ પૈસા માંગતા તો તમે, ટ્રેડિંગ કરી શકો છો ટ્રેડિંગ કરી શેર માર્કેટ માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકો છો કે પછી કાંઈ હમ બી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી છેકો એના માટે તમારે કમ્પ્યુટર આવડું કમ્પલસરી છે ને એના માટે તમે કોર્સ કરી શકો એ ન હ ટ્રેડ ટ્રેડિંગ છે શેર માર્કેટ એના અલગથી કોર્સ આવે છે અલગથી કોર્સ લ્યો શીખો એમાં પણ પૈસો બને છે પણ તમારામાં આવડત અને સ્કીલ હોવી જોઈએ હ
એ તમે કોર્સ જે જણાવ્યા એમાં શેર માર્કેટમાં કરવાનું શું હોય એમાં કે સેના ઉપર આધાર રાખે છે
શેર માર્કેટમ અલગ અલગ પ્રકાર છે જેમાં ડેમે ટ અકાઉટ એવા અકાઉન્ટ હોય છે નહી તમારે શેર લેવાનો એક જગ્યાએથી તમને એમ લાગે કે અત્યારે માર્કેટ ઓછું જાય વધુ જાય છે તો તમારે શેર વેચી દેવાના અને જો માર્કેટ ની જાઓ તો તમારી પાસે રાખવાના એમ શેર માર્કેટ અલગ અલગ પ્રકારની હોય છે એના પણ અલગ અલગ ડિફરન્ટ પડે છે
જે આપણેે શેર ખરીદવી અને એ પાછા લોસ માં ગયા હોય તો આપડે શું કરવાનું
તો એના માટે એક સ્ટોક આવે છે કે તમે લોસમાં જતા ને તો ત્યાં તમારો શેર રોકી શકો અને તમારો લોસ થતા હોય ને એ બચાવી શકો છો
અચ્છા અને જે કં કોમ્પ્યુટર ની આવડત ધરાવી હોય તો ઈ કઈ રીતે ધરાવીએ
તો તમે કમ્પ્યુટરનો કોર્સ કરી લ ટ્રિપલ સી છે એક દોઢ મહિનાનો કોર્સ આવે એ કરી લ્યો કે પછી ડિપ્લોમા કોમ્પ્યુટર વિશે કોર્સ આવે એ કરી લ્યો જો તમે કોર્સ કરશો તો તમને કંપનીમાં તો ચાલીસ પિસ્તાલીસ હજાર પગાર રાખી જ દેશે
એ મારે કોર્સ કરવ હોય તો કઈ કઈ જગ્યાએ ઉપલબ્ધ હોય કે જે કોર્સ કરી શકાય આપડે
કે તમારે કોર્સ કરવો હોય તો પછી હા અમુક જગ્યાએ કોર્સ માટે અમુક ખ કોર્સ ન હું કઈ સાેબુ રાખયલા હોય છે કે તમે એને પ્રાઇવેેટ કોર્સ હોય છે ત પછી ડિપ્લો કે પછી આઈટીઆઈટીમાં એવા કોર્સ હોય છે
એનું જે સર્ટિફિકેટ મળે એ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ જોબ માટે તો અપ્રુવલ
ના એ ગવર્મેન્ટ હોય કે પછી પ્રાઇવેટ જોબ માટે હોય બેેય માટે હોય છે પછી પણ અત્યારના જમાનામાં ગર્ભ ગવર્મેન્ટ જોબ લેવીને બહુ મુશ્કેલી છે કારણ કે અત્યારના જમાનામાં ગવર્મેન્ટ જોબ માટે હાઈ કોમ્પિટિશન થઈ ગયું છે હાઈ લેવલ તમે બેચનું. વર્ષ સતત મહેનત કરો તો તમને ગવર્મેન્ટ લાગવાના ચાન્સ રહે બાકી તમે હા. છ મહિના વાંચીને એમ કહું કે મને ગવર્મેન્ટ જોબ લાગી જાય તો એવું કઈ નહી થાય તમારા માટે.
ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરવી પડે તો શું શું આમ પોતામાં
તમારે કઈ ગવર્મેન્ટ જોબ લઈ? જે અત્યારના જમા ઘણી બધી જો આખ કંડક્ટરની જો. ફરતે બહાર પડે છે એ લેવી છે ફોરેસ્ટરને લેવી છે કઈ કઈ પ્રોફેેશર નહી લેવી છે. કે મંત્રી છે કોન્સ્ટેબલ છે અન્ય ગવર્મેન્ટ જોબ લેવી છે તમારે કેમાં ઇન્ટરેસ્ટ વધારે છે ગવર્મેન્ટ જોબમાં.
ગવર્મેન્ટ જોબમાં મને પ્રોફેસર બનવાની ઈચ્છા છે પણ એ એમની માહિતી મારી પાસે નથી પૂરતી કે એમાં શું શું કરવું જો હોઈએ.
જો તમે અત્યારે કોલેજના ચાર વાડા થઈ ગયા તો ચાર વડા કોલેજના પછ એક નાખ એમ ન એક વાર બાદ થાય એટલે આ ચાર વાર કોલેજ આવીાય રેગ્યુલર ઘરેડી. તો એમએ કમ્પ્લીટ થઈ જાય એમ એ પછી બે વાર પાછ તમારે પીએચડી ના દેવાના પીએચડી પછી એની એક્ઝામમાં અલગથી ને નેટ કરીને એક્ઝામમાં ઈ પાસ કરવાની એ એક બે એક્ઝામ આવે તો અહીં તમે પ્રોફેસર બની શકો.
અને જે પીએચડી દરમિયાન આપડે પીએચડી એટલે શું ને પીએચડી કરવાનું શું હોય અભ્યાસ આવે કે?
હા ના એ પ્રકારનો એક અભ્યાસ આવે એમાં તમારે ગમે સબજેક્ટરથી તમારું કામ કરવાનું હોય છે બે વર્ષ સુધી. એના વિશે પૂરતી માહિતી લેવાની હોય છે. બાકી બોલો બીજું.
બાકી તો બસ આ પ્રોફેશનની ઈચ્છા ધરાવી એ.
તમારે તમારે જો મહેનત કરતા હોય ને તમારી મહેનત ઉપર આધાર રાખે તમે પ્રોફેસ અત્યારે કોમ્પિટશન હાઈ લેવલ થઈ ગયું છે નોર્મલ નહીં. પણ હાઈ લેવલનું થઈ ગયું છે અત્યારે આજના સમયનો છે ને ગવર્મેન્ટ છે ને એ બેસ્ટ જોબ છે કારણ કે. પહેલાના સમય માબળી બે હજાર અઢાર અને ઓગણીસ માં વીસ એક વાયસમાં કોરોના તો ત્યારથી કો ત્યારથી થી ગવર્મેન્ટ જોબ ઉપડી છે તે અત્યાર સુધી ચાલુ જ છે. મતલબ કે ગવર્મેન્ટ જોબી કમ્પલસરી છે કોઈ પણણ રાજા હોય છે. ફ્રીડમ મળે છે એમાં માત્ર પાંચ કલાકની નોકરી હોય છે. અનેને પગાર હાાયસ્ટ હોય છે એટલા બધા છે ને ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરે છે. અને ગવર્મેન્ટ જોબ એ આજના સમયમાં બહુ ઇમ્પોર્ટેન્ટ માને છે કારણ કે સજમાં જેની પાસે ગવર્મેન્ટ હોય છે એનું જ માન વધારે હોય છે પછી તમને ગમે એટલી પૈસા કમાવો લાખ દોઢ લાખ કમાવો પણ તમારે ગવર્મેન્ટ જોબ હશે ને તો તમને સમાજમાં પૂરતું માન આપે આપવામાં આવશે બાકી જેટલું બિઝનેસવાળા માન આપવામાં આવે ને ગવર્મેન્ટ વાળાને માન અ આપવાનો એટલું બિઝનેસમેનને માન નથી આપનું કારણ કે. ગવર્મેન્ટ એમ જતી નથી આજીવન રહી છે અને છેલ્લે તમે રિટાયર થાવ તો પણ તેથી પેન્શન મળ છે એટલે આજના સમયમાં ગવર્મેન્ટ જોબ લેવી બહુ સારી બાબત છે.
આજના લોકો બધા એમ કેય છે કે પોતાનું જોબ કરતા સારું તો બિઝનેસ સારું છે. કયારનું
એ બધાના માન્ડસેટ ઉપર હોય છે એમના બધાના માન્ડસેટ અલગ અલગ હોય છે તમારા ને મારા માઈ અલગ અલગ છે તમાર અલગ તમારે પ્રોફેસર બનવું છે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એટલે બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય છે. હ સમજયા? હમ્મ, તમારે તમારું માઇન્ડસેટ કયા પ્રકારનું છે તમારા સમાજનું માઈન્ડ પ્રકારનું છે એ પ્રમાણમાં અમા આવું છે. હાલો. બોલો બાકી બીજું.
બીજું તો વધુ માહિતી મળતી હોય.
શું જોયે તમારે વધુ માહિતીમાં શું જોએ?
બધું માહિતીમાં કે બિઝનેસ પોતાનું સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ કરવો હોય તેના માટે કેટલું આમ રોકાણ કરવું પડે?
એમ છે. સ્ટાર્ટિંગ બિઝનેસ કરવું હોય તો સરકાર તમને સહાય આપે છે અમુક પૈસાની. એ સહાય અને તમે ફોર્મ ભરો એટલે તમને સ્ટાર્ટિગ બિઝનેસ